હલો
હમ્મ
આવે છે, અવાજ
પછી
હા હા બોલો તમારે થોડો ધીરો આવે છે, હા હા
બોલૉ હવે પણ મને એવું કહુ છું એક પ્રશ્ન છે, કે મહેનત કે નસીબ
અ મહેનત કે નસીબ મેં તો મહેનત માં માનીશ અ એનુ નું કારણ એટલા છે હું પેલા બોલી લઉ પછી તમે બોલજો એજ ટોપિક પર કે જો આપડે બધા નસીબ પર બેસી દઈસું આપડે એવું કહીયે કે આપણા હાથ લકિર માં જે લખાયુ હશે તે થશે. હવે ભગવાનને ઉપરથી લકિરમાં એવું લખીને મોકલુ હોય. કે આ મહેનત કરશે તો એને કઈ મળશે એ લકી આપડે એ લગીર ના આશાએ રહીશું તો કઈ થવાનુ નથી કારણ કે લકીર માં જ એવું લખ્યું છે, કે મહેનત કરશે તો મળશે આપડે મહેનત જ નહી કરીએ તો કઈક મળવાનું નથી. ને બીજું કે નસીબ ની આશાએથી મહેનત કરવાનું છોડી, દઈએ તો આપણે આળસ નસીબ ના થકી આપણે ક્યારેય કશું કરી ના શકીએ ના આપે લક્ષ્ય કે ના કઈ તો મહેનત એ કરવી સારી ને આપે એના પર જ ધ્યાન આપે તો વધારે સારુ તમારા માટે
આમા તો તમે જ છો. કે આ જે બી કરશેને પાછળથી, નસીબ ચમકસે આ તરીકે આપણે કોઈ ગરીબ માણસને જોઈએ. એ હમેશા એ તો પોસીબલ નથી.
હમ હમ
એ મહેનત જો કરવા લાગે બરાબર
તમે ક્લિયર અવાજ કરો ક્લિયર અવાજ કરો
મહેનત કરવા લાગ્યો થયો ક્લિયર અવાજ
હા હા બોલો બોલો
હા એટલે મહેનત કરવા લાગે તો કેવુ છે. એટલી મહેનત કરશે તો એટલા પૈસા એની પાસે આવશે તો ધીમે ધીમે નસીબ ચમકશે ને એ હું તો પર બ એટ નસીબ પણ બેસી દેવાય ના મહેનતતી આગળ કરની પણ
હમ હમ બરાબર અ મેં પ્રશ્ન પૂછુ, એક તમને
પૂછો પૂછો
અ એક જ મનિટ અ મારો પ્રશ્ન છે કે, હા- -
તમને ગુસ્સો આવે તો શું કરો તમે
મેં ગુસ્સો આવો તો મને ગુસ્સો આવે તો મેં મારી સામે જે કોઈ પણ હોય એના પર ગુસ્સો ઉથરી જાય
તને ગુસ્સો તો સામે વાળી વ્યક્તિ પર ઉતારી દે એમ- -
હા મેં ઉતારી જ દઉં છું બાકી નથી રાખતી
મતલબ કો સામે નહી આવવાનું - -
હ, આપણ કેવાય છે ને ભગવદગીતામાં કે ત્રણ પ્રકારના આપણા મન હોય, સાતવીક ને પછી બીજું કયું
તામસિંક, માસિક, માનસિક
અ, હ હા, તો એમાં એક કે જે આવું સાદું ભોજન કરતું હોય પછી બીજું મીડિયમ ભોજન ત્રીજું તામસિક કે એવું નોનવેજ ને ખાતા મેં, એવું કશું નહી ખાતિ મે મીડીયમ જ બધું ખઉં છું તો મારું ગરમ દિમાગ બહુ થઈ જાય છે, પણ એનું પાછળનો કઈ ઉકેલ નથી
તમે નોનવજ ખાતા હો તો ગુસ્સો તમને ગુસ્સો આવવાનું કારક હુ તમે લસણ કે ડુંગરી વધારો ખાવ છો
ના મેને ડુંગળી ભાવતી જ નથી પેલા થી
આ તો એટલે ડુંગળી અને લસણ એવી વસ્તુ છે કે તામસિક વસ્તુ કવાય જો એ બી આ વસ્તુ વધારે તમે ખાતા હોય તો તમારા જે મન છે એ ઉગ્ર બને તો મને ઉગ્રહ બને તો શું થાય કે તમારે તામસિક વિચારો વધારે, આર્થિક વિચારો વધારે જેમજેમ આવે એને એમ ગુસ્સો - - હવે ગુસ્સો વધતો જાય તો આ બધું કંટ્રોલ કરવા માટે આ યોગાસન પણ કરી શકાય પ્રાણાયામ પણ કરી શકાય તમે પ્રણાયમમાં માણો છો તમે તમે તમે કરો છો એવું પ્રાણાયામ
પ્રાયામમાં માનુંવું મતલબ કે કરતી નથી પણ મને બધું ખબર છે અને એમાં એવું છે કે મેં એક બે દિવસ કન્ટિન્યુ કરું પછી મને મને તો એવું જોઈએ કે હાલ નુ રિઝલ્ટ હાલ મળી જાય જો ન મલે ને તો મને પાછી થઈ જાય કરીને શું ફાયદો એટલે કરતી નથી કાતો યોગ મેં જાયણૂ કે આપણે જેટલું ધ્યાન કરીશું ને જેટલું યોગમાં આપણે એ કરીશું એટલું આપણું મગજ સાંત રે, પણ મને એવું નહી થતું એટલામાં મેં કરટી ની અમુક વાર અમુક વાર સવારે ઉઠવાનું હોય છે તો મને ઊંઘ બું આવતી હોય એટલે મેં ઉઠતી નહિ
એમને સવનદા
હા એટલે મને એવું થાય કે ઊંઘ પેલા પછી બીજું બધું એટલે પછી મે ઊંઘી લઉં ભલે પછી પાંચ દસ મિનિટ ની હોટું ઊઘ હોય ન ઉઠ્યા પછી ઊંઘી જાઉપ પાછી એવી છું આડશું છું મેં
તો તમને પસંદ છે ને
હા મને એવું પસંદ છે, મને ઊઘવાનું
તો તમારે પૈસા જરૂરી છે કે સબંધ જરૂરી છે
મારા માટે સંબંધો, કારણ કે પૈસા તો આજે છે કે કાલે ની આવે હ કમાઈ લઈશુ ગમે તેરીતના પણ જો સંબંધ એકવાર તૂટી ગયો તો એને બીજી વાર જોડવો અગરો છે
અ્ હા માટે પણ એ જ છે સબંધ પેલા રાખવો જોઈએ પૈસા તો એ બબર પૈસા તો હુ ચાલે હાથનો મેલ કેવાય આપણા શાસ્ત્રોમાં આવું કીધું પૈસા પાછળ પૈસા પાછળ દોરશો પૈસા પાછળ બહુ ની દોરો બબર પરંતુ અમુક લોકો કહેવત એવી છે કે તમે પાછળ ના ભાગો પૈસા પાછળ ભાગો તમે પૈસા પાછળ ભાગશો એ છોકરી આપ તોવાબ આપડી પાછળ ફક છે એ પણ અમે સાંભળે છે.
પણ પછી મતલબ કે એમાં ઠીક છે કે એવું તમે સાંભળ્યું ના નથી પણ એમાં કે ટલું એવું હોય છે કે કોઈક છોકરીને આ કારણ કે અમુક માણસ કેવા હોય છે એકલા પૈસા કમાય કમાયને એ લોકોને કેવી રીતના સંબંધ નિભાવવા શું કરવું શું નહી ભલે પછી લોકોની લાઈફ માં છોકરી પણ આવી જાય પણ છોકરી સાથે કઈ કેવું વર્તન વર્તવું એને કેવો સમય આપવો એ પછી જો ખાલી પૈસા જ કમાવામાં રહે છોકરી આવ્યા બાદ પણ તો પછી કઈ અર્થ ન જ નથી પણ જો એકવાર છોકરી આવી છે લાઈફમાં લાઈફમાં છોકરી આવ્યા પછી એને ઓટોમેટિક માર્ગ બટાવશે જ કારણ કે એ લોકોની જરૂરિયાત પછી પૈસા જ બધી પૂરી કરશે કારણ કે લોકો એકબીજાનો સાથ જીવનભર આપવાના જ છે પણ એ બેના જે સુખ દુખ છે. અથવા તો કઈ જરૂરિયાત તો છે એ પૈસા જ કરવા છે એટલે મારી છોકરી પણ એને અસ અસ સફળતા માટે પ્રેરણા કરશે કે કઈને તું પૈસા કમા આ માર્ગ પર જા જેથી કરીને આપડા બે ના ઘરનું ભરણ પોષણ થાય. તો મેં તો સબંધ ને પેલા એ કરુ કે પેલા સંબંધ હચવી એના પછી બીજું.
ત શધ લીધ એ લ જતા નવી બધી સાચું ના ભત
બરાબર બોલોતા
હમ
તમારું સૌથી એટલું સત
સપનું તમે બોલો પેલા
બોલોન પ્રશ્ન છે
મારું સપનું માર સપનું જે તો એ બધું બલું છે એ મારે બોલવું નહીં તમે બોલો તમે બોલો તમે તમે બોલો તમે બોલો મારું સપ નું હ જે હ તું પૂર્ણ થયું એમ તો હવે જો મારું જે સપનું હતું એમાં એવું હતું કે ડોક્ટર લાઈન પકડું એમાં હું સફળ ન થઈ એટલે એટલે કે ખુલ મહેનત નહી કરી એટલે પછી વિચાર કેને નર્સ જેથી કરીને સેવા કરું ના ના સાંભળો ના એટલે એ જ બોલો
એટલે મારે તો કઈવું ક શક ન અત્યારે તો દોરું નહી પણ બસ આપડે ઈચ્છા હતી કે પાછળ ની લાઈફ થોડી અત્યારે પૈસા ભેગા કરો પરંતુ હું ધીમે ધીમે લાઈફ માં આગળ વધતા ગ્યા એટલે આગળ જતા જ અમુક અમુક સંગઠનમાં જોડાયા પછી સંગઠનમાં જોડાયા પછી થોડો લક્ષ્ય મયલો જ કે ભાઈ આપણને કાર્ય છે. એટલું જીવનમાં આપણે જીવન એટલે મનુષ્ય તરીકે ઉતાર્યું તો અને પૈસા કમાઇસુ દઘરસનહીચલાવશું તો એના તો ના ચાલે તો આવું રાષ્ટ્રીય કાર્ય સેવા કાર્ય પણ આપે કરવું એટલે એના પરથી થોડો ગોલ એવો મળલો ગોલ એવો મળિલો કે ભ આપડે ત્યારે સેવા પણ કરવી જોઈએ જ્યાં સુધી આપ એક બાજુ કમાવાનું પણ છે તો્યાસ તોવા જે સમયે આપડે એ સમય આપડો કમાવાનું બંધ કરશે પછી જો સમય આપડે ત્યાં આપશે તો ત્યાં રિટાયરમેન્ટ પછી નો સમય સમાજ માટે જ આપવો છે તો તેથી આપણે રાષ્ટ્રને મજબૂત બનાવી શકીએ અને વધારણ સૌ મહિલા સમાજ માટે પણ આપણે વાપરી શકીએ બસ એ જતો ફનો લક્ષ્યા અને ગોલ પંચ તમે સમજ્યાં હવે તમે બોલો વચ્ચે વચ્ચે તમે તો બઉ બોલો છો પણ હવે બોલી શકો
હા તમે એટલે હું એજ કહું છું તમે જે બોલો છો એમાં જ હું બોલતી હતી કે હા એ વાત સાચી છે અને એવું જ હોવું જોઈએ મારે પણ એટલે ડોક્ટર ના એવું જ હો કે સેવા કરવી હતી પણ એ ન થયું પણ હાલ મેં પણ એવું જ કામ કરું છું કે જેમાં નાની તો નાની સેવા હું આપી શકું છું હા કે હું પૈસા નથી કમાતી પણ મારી પાસે જેટલું છે એમાંથી ભલે પૈસા થકી ના મતલબ એ કરી શકું પણ મારી પાસે કઈ નોલેજ હોય અથવા તો મેં કઈક મારા હાથ થકી કઈક કામ કરી શકું એવી નાનામાં નાની હું સેવા કરું છું કે એ પણ હતું કે કોઈના હોસ્પિટલમાં હું મુફત મતલબ કે કોઈનો ઈલાજ કરાવું અથવા હું ડોક્ટર બનો તો ભવિષ્યમાં લોકોને મુફ્તમાં સેવા કરું પણ એ ન શક્ય થયું હાલકતાર તકી મુશ્કેલીમાં હોય તમે એને ત બીજા કો પાસે પૈસા હોય તો એ લોકોને વાત કરીને પણ એને ત્યાં મૂકી શકું છું કે આમની સેવા તમે કરો એટલું તો મારી પાસે છે કે હું સેવા કરવામાં મારે વધારે મહત્વ સપનુય છે કે હું તમારી જેમ રાષ્ટ્ર કાર્યમાં આગળ વધુ એ જ કર
તમારી કોઈ વાર્તા ખરાબ જેવી કઈ છે
હમ હા કે મને બધું જાણવા છતાંય બધું જાણવાના પ્રયત્ન કરતી રહું છું અ પૂરો કોન્ફિડન્સ હોવા છતાંય અમુક વાર એક ને એક વાટ લઈને એનથી ડરી રહું છું ને નાના નાના મોટા બહુ વિચારો કરું
તમારી ખરાબ આદત છે આ
હા એ ખરાબ છે
તમારી
મને છે ને ગુસ્સો બઉ આવે ખબરને તને છોકરાઓ પણ બહુ ગુસ્સો નીકલી જાય છે બીજા કો કરાય ને ઇલેક્શન મા
તો મારવાનું કારણ, ગુસ્સો કમ આવે એમ? કઈ ઘરના પ્રોબ્લેમ થી લઈને, કે અન્ય કોઈક બહાર ના. પ્રોબ્લેમ થી લઈને ગુસ્સો આવવાનું કારણ
હમ! તો ઘરના પ્રોબ્લેમ ના કારણે જો, ઘરના સદસ્ય પર આવું હાટાનું કઈ કાર્ય થતું હોય, તો તમે મને જેમ કીધું એમ, તમારે પણ યોગા કરવા જોઈએ.
તો પોતે પણ યોગા કરવા જોઈએ. પોતે વ્યક્તિ એ પણ યોગ કરવા જોઈએ એમ. એ સારું છે. યોગ કરીશું તો, મનનું થોડુંક બેલેન્સ રહેશે. વિચાર નવરા પ્રાયામ કરજો. પ્રયામ પ્રાયામ કરવાના સમયે કોઈ સમય નથી હોતો. એ ગમે ત્યારે કરી શકાય.
હા પ્રાણાયામ પણ કરી શક.
હમ! તો એ કદાચ તમે વિચારજો કરવાનું.
સવારે તો ચાલુ કરવું. સારુ પછી કોઈ કામ કરતો હોય. કોઈ ચ પણ તું બોલી જાય તો
તો એ જે જે વ્યક્તિ થકી ગુસ્સો આયો એ વ્યક્તિને મારવાનું મન નથી થતું તમને?